તો તમને મારો અવાજ આવે છે.
હ આવે છે તમને મારો અવાજ આવે છે.
હા આવે છે કેમ છો તમે.
મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છ મેં આજે તમને વૃક્ષો વિશે કેહેવા માંગુ છું ટોપિક કેહેવા માંગુ છું. માનવ જીવન એ પર્યાવરણ માટે દુખ એટલે આપણે ખાસ છે એટલે તમને કેવા માંગુ છું વૃક્ષો આપણેને ઓક્સિજન પણ આપ. આપે છે ખોરાક પર બલ્ફનની છાઈડો. જેવું બધું જ આપે છે વૃક્ષો વાદળોની કાસિક વરસાદમાં લાવવામાં પણ મદદ કરે છે જમીન નું ઢોળ નટકાવે છે તમને ખબર જ હશે. કે વૃક્ષો આપણા જીવનમાં ખુબ જ જરૂરી છે કે ઓક્સિજન પણ આપે છે આપણાને અને આપણ પરો પછી ખાવા માટે બર્પણ ને છાયડો પણ આપે છે વૃક્ષો આપણાને શવેસ અને સાચા મકતો હોય છે તમને ખબર છે જ્યારે આપણા. કોઈ ના હોય છે એટલે આપડે જ્યાં નીચે, તમે પાંચ મિનિટ પણ બેસશો ને તમને શાંત માનતાવરણ લાગશે, આ પૃથ્વી પણ મનુષ્ય અને પ્રાણીના માત્ર અવ આધા વૃક્ષો પણ જ રહેલા છે. તમને ખબર છે ને. કે વૃક્ષોમાં પ્રાણી લોકો પણ તમને એટલે પક્ષીઓ પણ જોવા મળશે તમને વૃક્ષોના કાર્બન આયસ વાયુ ઘન કહે છે અને આપણાને પ્રાણુ વાાઈ આપે છે તમને ખબર જ હશે જો ઝાર ના હશે ને તો, આપણને ઓક્સિજન લેવામાં ખુબ જ મુશ્કેલી પાસે એમનું રહેવું પણ ખુબ જ જરૂરી છે, જો વૃક્ષો ન હોય તો માનવ જીવનની કલ્પના કરવી પણ અશક્ય બની જાય છે. વૃક્ષો વાતાવરણ માં રહેલા પ્રદુષણને ઓછું કરી હવા ને શુદ્ધ રાખે છે. તમને ખબર જ હશે કે જયારે હવાની જયારે જરૂર હોય છે ને ત્યારે તમે પાંચ મિનિટ જો તમે નીચે બેસશો ને તો તમને ઠંડક ને સારું લાગે વૃક્ષોમાં વાદારો ઠંડા પરીને વરસાદ લાવવામાં સૌથી મોટો ભાગ ભજવે છે તમને ખબર છે કે વૃક્ષો પણ આપડાને વરસાદ લાવવા માટે ખુબ જ મદદરૂ કરે છે વૃક્ષો પોતાના મૂળ દ્વારા જમીનને પકડી રાખે, જેથી જમીન ડોવાન અટકે છે, તમને ખબર જ હશે કે એમનું મૂન નીચે જમીનમાં જાય છે ત્યારે એ ઉપન્ન થાય છે અને એ આપણા ને જમીન થી ધોવાણ નટકાવે છે. વૃક્ષો રણ ને આગળ વધતું અટકાવે માટે કુદરતી દિવાલ સમાન છે વૃક્ષો આપણાને અલગ-અલગ પગાર ના તાજો ફળ, શાકભાજી આપે છે તમને ખબર જ હશે જેમ કે ફળ શાકભાજી બધું જ આપણાને આપે છે, તમે શું કેવા માંગો છો?
સાચી વાત છે તમારે કે વૃક્ષો આપણા જીવનમાં બહુ જરૂરિયાત હોય છે વૃક્ષ શું નહ હોય તો આપણે આપણે ઓક્સિજન લેવામાં મુશ્કેલી થાય અને વૃક્ષો આપડે ઘણા જાતના ફાયદા બી આપે છે વૃક્ષો આપણે ફળ ફળ ફળ ખાવા મળે છે. જેમ કે શાકભાજી બી શાકભાજી બી ખાવા મળતી હોય છે જે અને ફળો બી ખાવા મળતા હોય છે, ઘણી જાતોના અને તમને ખબર છે કે આપડ કેટલા બધા ફાયદાઓ પણ થાય છે આપડ વરસાદ લાવવામાં મદદ કરતા હોય છે વૃક્ષો વૃક્ષો છે ને આપણે વરષમાં મહિનામાં એક વાર વાવવું તો જરૂર હોય જરૂરી વાવવું જોઈએ. કે વૃક્ષો આપણા વાવવાથી આપ આપણેે બહ સારા હોય સારું જીવન જીવી શકીએ છે, અને જે આસપાસ વૃક્ષો હશેને વધારે એ લોકોને ઓક્સિજન લેવામાં અને ત્યાં ઠંડક બહુ જોવા મળતી હશે અને તમને ખબર છે કે આપણા ગામોમાં તો કેટલા મસ્ત લીમડા છે જેમ કે લીમડા છે અને હ, વડ છે એવું બધું વધારે જોવા મળતું હોય છે ઘણા બધા આપડે વૃ વૃક્ષો જોવા મળતા હોય છે અને તમને ખબર છે આપણા ગામોમાં તો મસ્ત છાયણામાં બેઠતા હોય છે. લીમડાના ઝાડ નીચે બેઠતા હોય છે ખાટલો લઈને તા સુઈ બી જતા હોઈએ છ છે અને તમને ખબર છે અ તમને ખબર જ, જશે કે આપણે વૃ વૃક્ષોથી ઘણી બધી ફાયદો બી થાય છે. જેમ કે કેળાનું ઝાડ છે એને આપણે એક જ વાર રોપીએ છે અને એક જ વાર ફળ આપ તુ હોય છે. અને કેળાના ઝાડમાં આપણે બહુ મસ્ત કેળા આપણે ખાઈએ છીએ અને બઉુ બધું ફાયદા બી આપ પછી એના તમને ખબર છે મદ્રાસમાં તો એના પત્તાઓને છે ને ખાતા અ જેમ કે આપણે અ તા જેમ ફાતરિક અ જેમ કે આ ફાતરી કરીને ખા જમવા એના ઉપર જમવામાં બી આવે છે કેળા ના જાડા અ પતાઓ અને ઘણા બધા ફાયદાઓ બી હોય છે તમને ખબર છે અ આપણે વડની વડની પૂજા ભી કરવામાં આવે છે વડ આપણે બર્ડની પૂજા પૂજા કરવામાં આવે છે જ્યારે વર્ષ સાવિત્રી આવે ને તો હર એક મહિલાઓ મસ્ત તૈયાર થઈને વડ વડની પૂજા કરતી હોય છેતા દીવો સળગાવે તા ત્યા ગોળ દોરો બાંધે છે ત્યા ફળ ફ્રૂટ હોય મૂકે છે બહુ મસ્ત વડ ભગવાનની બી પૂજા કરવામાં આવે છે અને બહુ સરસ થી તે આપણે માનતા હોઈએ છે અને આપણા જીવનમાં વૃક્ષો એટલે બહુ જરૂરી હોય છે વૃક્ષો જીવ આપણા માણસો માટે જ નહીં પર પશુ પક્ષી છે પશુ છે પક્ષીઓ છે અને પ્રાણીઓ છે એટલે એ લોકોને બી બહુ જરૂરિયાત હોય છે તમને ખબર છે ગાય ભેસ અને બકરી ને એ બધા લોકો છે ને વધારે છે ને આપણે ઘાસ ને એવું બધું ખાતા હોય છે લીમડો છે ઘાસ છે એવું બધું ખાતા હોઈ છે એ લોકોની ખોરાક કે એ હોય છે વધારે કરતા વૃક્ષ વૃક્ષની ખોરાક એ લોકો કરતા હોય છે અને તમને કહું તો મે અ વૃક્ષની વરખ એ લોકો હોય છે જેમ કે ગાય બકરી ભેંસને એ લોકોને બધાને ખવડાવામા આવતું હોય છે જાતિની વસ્તુ ખવડાતી ખવડાવવામાં આવતી હોય છે અને તમને ખબર છે અને પસુ પશુઓનો બી કેટલો ફાયદો હોય છે જે એ લોકો નાના નાના લાક જે કેલી હોય ને લા લાકડાની લઈને એક એક જમા કરીને એ લોકોનું ઘર બનાવતા હોય છે અને એ લોકો ઝાડ ઉપર જ રેતા હોય છે કેટલા મસ્ત મજા ના ઘર બનાવીને રેતા તાઓ હોય એ છે તમે શું કેવા માંગો છો આ વિશે
હા તમે કીધું ખુબ જ સરસ કીધું તમને ખબર છે આયુર્વેદી દવા ખાસ કરીને આયુર્વેદિક દવા ઘણા વૃક્ષો પાન છાલ અને મૂળ માંથી વિવિધ પ્રકારના આયુર્વેદિક દવા બને છે કેમ પેલા જમાનામાં પેલા ડૉ. ડોક્ટર ની દવા પેલું નહી હતું ટેકલો ની નઇ હતું પણ પેલા ગામડાના લોકો ખાસ કરીને વૃક્ષોમાંથી પણ આયુર્વેદિક દવા બનાવવામાં આવે છે વૃક્ષો આપણાને મકાન બનાવવા અને ફર્નિચર બનાવવા માટે ઇમાનત લાકડું પૂરું પાડે છે તમને ખબર છે એ લાકડાથી પણ આપણને કેટલો ઘણો ફાયદો થાય છે પેલા જમાનામાં આવું બધું ના હતું કે પતરા ના હતું ઈટો ના હતું ને કઈ પણ લાકડા થી ઝૂપડા બનાવીને એ લોકો ગરીબી લોકો પણ અમલા તમે જોજો ને ખાસ કરીને તો ઝુપડામાં રે છે લાકડા ના બી ખુબ જ ફાયદા છે ઉનાળામાં આકારમાં તાપમામાં વૃક્ષોને આપણાને શિયાળને ઠંડો છાયડો આપે છે તમને ખબર છે જયારે ઉનારો આવે છે ત્યારે એમના નીચે બેસે ને ત્યારે ઠંડક એમનો છાયડો મળે છે પશુ પક્ષીઓ અને ગીતો માટે વૃક્ષો ને ખુબ જ જરૂરી હોય છે પક્ષીઓ વૃક્ષોની ડાળી પણ પોતાના મારા બનાવીને રહે છે. તમને ખબર જ હશે કે એમનું ઘર બનાઈ ને રેય છે વૃક્ષો ધરતીના શોબા વધાવે છે, અને પ્રકૃતિ લીલીછમ રાખે છે. વનસ્પતિ વૃક્ષો વિનાની ધરતી ઉજવની અને વેરા લાગે છે તમને ખબર જ હશે જે વિસ્તામાં હવે તમે જોજો ને ખાસ કરીને મુંબઈમાં ખાસ કરીને જોજો તા તમને ખાસ કરીનેને ઝા જોવા ની મલશે વૃક્ષો જોવાની મલશે ત્યાં તમને બિલિગો બિલ્ડિગો દેખાશે. અને જો તમે ગામડાના વિસ્તારમાં જોશો તો ત્યાં અલગ રૂપ દેખાશે ત્યાં તમને હરિયાલી હરિયાળી દેખાવામાં મલશે. વૃક્ષોના પાંદા અનેક ભાગોના જમીની સરખીની કુદરતી ખાતર બનાવવામાં આવે છે. ઘટાદાર વૃક્ષો વાતાવરણ નું આવ અવાજનું પ્રદુષણ પણ ઓછું કરે છે. પીપળો અને વર જેવા વૃક્ષો ચોનેની કલાક પૃષ્ટિ પ્રમાણ ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. તમને ખબર છે? આ પી રો અને વર આપરારે કેટલું ઓક્સિજન વધુ આપે છે. વૃક્ષો આપરાને નિનાશિક ભાવે બધું જ આપે છે. બદલામાં કશું માંગતા નથી. નુક્ષો આપણને બધું જ આપતા છે. પણ એ આપડાથી કઈ માંગતા નથી, કેમ કે એ બોલી શકતા નથી પણ એમના માટે આપડે કંઈક ન કંઈક કરી શકે ને એમને પાણી આપી શકે છે. એમને ખાર કરી શકે છે. આપણે એમને સ્વસ્થ રાખી શકી છે. આજના યા આધુનિક યુગમાં વધા પ્રદુષણને રોકવા માટે વૃક્ષાપની કરેક જરૂર પડે છે. સરકારી તેમને સામાજીની સ્નાનો દરે ચોમાસાના ઋતુમાં વૃક્ષાબની તો આ ન પણ યોજના તમને ખબર છે જયારે વરસાદ પડે છે, તો નાના- નાના વૃક્ષો પણ મોટા થઈ જાય. તમે શું કેવા માંગો છો?
જરૂરી હોય છે, કે વૃક્ષો વગર આપણે છે ને ઓક્સિજન ની લી શકીએ અને તમને ખબર જ છે, કે વૃક્ષો આપણા જીવનમાં બો જરૂરિયાત છે. તમને તેમે વાત બોવ સારી કરી કે જેમ કે અ માણસો પેલા છેને પેલા ઈટ ને એવું બધું ની હતું ને જયારે એ લોકો ઘર બનાવતા હતા. જયારે લાક લાકડાઓ કાપીને એ લોકો ઘર બનાવતા હતા. અને અ તમને ખબર છે? નારિયલ ના પેડ નારિયેલ ના ઝાડ હોય ને જે મોટા- મોટા પત્તા હોય એના તો એના ઉપર છત બનાવામાં આવતી હતી. અને તમને ખબર છે? નારિયેલ નું પેડ ભી કેટલું આપડ ફાયદો આપે છે. નારિયના પેમાંથી આપણે જે નારિયળના પેડમાંથી આપણે જે ફળ અ જે આવે છેને. નારિયેલી નારિયેળીનું પાણી પીવાનું બી બવ કેટલું સારું હોય છે. વધારે કરતા છે ને જે પ્રેગ્નેન્ટ મહિલા હોય તે પીવે છે. અને જે વધારે કરતા અ અવ જે બીમાર ઇન્સાન હોય ને એ પીવે છે. ઘણા બધા ફળો ફાયદાઓ આપતા હોય છે, આપણા શરીર માટે જેમ કે મોસંબી છે, અને દાડમ છે, એવા બધા ઘણા ફાયદાઓ આપતા હોય છે. તમે શું કેવા માંગો છો?
હા તમે કીધું ખુબ જ સરસ કીધું. તમને ખબર છ? આ જમાનામાં હવે ઘર અને બિલ્ડિંગો ખુબ જ બનવા લાગ્યા તેના લીધે આપરામાં વૃક્ષો પણ ઓછા જોવા મયલા છે. એટલે એને વૃક્ષો કાપે તેના પછી એવું જરૂરી નથી કે એને ઊગવું ના જુએ? આપણા રૂ વૃક્ષો કાપા ના જુએ અનેક એક વૃક્ષો વાવો એક વૃક્ષો બચાવો એનો નારો આપ હોવા જોઈએ. એટલે કોઈ કોઈ છે ને જે વૃક્ષો ના બો ખુબ જ માને છેને, તે લોકો નારા આપે છે. એક વૃક્ષો વાવો અને એમનો બચાવ કરો તેવા નારા હોય છે. મા તો દુખછો આવું પડતું નથી પણ તેમને ઉછવવુ અને તેની માનવજીી કરવી, પણ આપણે નીતિ ફરક જેમ કે આપડે વૃક્ષો જવાયું તું કોઈ કઈ વાવીને એમને છોડી દે છે. એમને પાણી નહીં આપતું હોય છે. સૂર્યપ્રકાશ નથી આપતું હોય છે. એના લીધે એ વૃક્ષો મરી જાય છે એવું કરવું જરૂર નથી આપણે જો રોપ્યું હોય તેના ના લીધે મેં તમને કીધું તે કેવું લાગ્યું
બઉુ સારું લાગે છે વાત કરી તમે
થેન્ક યુ